હલો હા નમસ્કાર.
હ શું કરો છે?
નથી કરું છું ભેગી છ તમે શું કરો?
ક આવ. કઈ નથી અમે સફાઈ કરી રહી છું કપડા સમેટ છું.
ઠીક એ છે ખોર
કેમ છો સારું મજામાં છે તમે કેમ છો?
હમ હું પણ મજામાં છું હ
સારું છે તારા ગરામાં સ બદામ છે.
હા સારું છે.
તમારી કોલ આવી હતી બાર
હમ
પર મારે ફોનની ડિસ્પ્લે બંધ હો ગઈ છે. યા લી કોની દેખાઈ દીધીમે કોણ
અચ્છા ઓ
ઓ કઈ નથી સફાઈ કરેલ્યું છે. દેખ લો કરી કપડાં ધોણા છે.
ઓ દીકરી સ્કૂલ નથી ગઈ.
ના આજ નહી નહી ગઈ સ્કૂલ. હા જેની ભુવાગઢટી ગુમવાને ગઈ થી અની ડોરી ઠીક મેન કોની જાઉં છે કોની જાઉં છે ઘરીથી
હમ.
અરે મેં સોચો વા પાાલ ભેજ દેમ છે.
હમ. ઓર શું કર છે
કઈ નથી એકલો દો દિન વય ગયા તારા, શું વાત કોની હોરી છે? હન્ટ એમ બે
નહી સોચે આજ ફોન લગા દુંસે
એમ કોની મળું છે કઈ કરે કામ ઘણો હે
હમ ઓ લગન મે ગયા છે.
હા ગઈ છું ને લગ્ન મે તમને પણ ગયા લગન મેં તમારે માસીરી છોકરી ના
હા હા મેં બી ગઈ છે.
સારું છે તો કોણ કોણ આવી ગયા.
સો છે.
સા આવી રહ્યા છે તમારે બે દુજી માસ માસીની છોકરીયા સૌ આવે છે.
હા સવાળું છે.
સારું છે લગ્ન કયા છે?
હા.
તમારે માસી કયાં છે?
યહા હૈ બડી સાહબકી સાઇડ મે
હારુ છે બડી સાધરી છો થોડી આગે છોટી શહેર વટેે એક માતાજી કો સ્થાન પણ છેના
ડી હા બડી સાદરી મે છેજ
હા ના બડી સાલરી મે તોને છોટી સાલરી મે છે ભને
બડી સાલ આવે છે એવો સીતા માતા
હા હા ના ના મેં તો કોની ગઈ છે તમે ગયા છે
હા મેં ગઈથી એક વાર એ લ મને માલુમ છે
કેસો રહ્યો વટારો દ્રશ છે
બિયા દેખલો જંગલ દેખો ચારો તરફ અકેલા તો દ લોકો જઈ બી નહી શક
હ તને ગમ્યો છે
હા ખુબ ગમે છે. છે મને તો અચ્છા મને તો તો સોચ રી હતી એક બારર ભી જ જઈ નાનું છે
હું પણ જવારી સોચ રહયા છે પણ ફક્તો કોની જાણ્યા આવે છે
નાં બહાર તો જાવ છે એવટે
હા જ આવે છે પણ અપાર તો દેખલો માગ થોડું તડકો કામ ચાલજ છે. પાચ પાંચ દ દર્શન બંધવે જાવલા
હમ ઠીક છે. બઢિયા હૈ ઝુમીન આ જો આપ ભી
હા ના જરૂર જરૂર જરૂર જવાગ છે
હમ.
મારે ડિગ્રી રો ઘુણો મન થઈ ગયો ચાલો દર્શન કરવા ચાલો સીતા માતા ના
ચા.
સુણ જો મે સુણ્યો ત વડે આંબા પેડ ગણ છે
હા ઘણા છે આંબા ક પેડ લંબા ક લાંબા પેડ છે એ તો પૂરો જંગલ જ છે વટે-
હા જંગલ તો ર જંગલ મે ભષા છેવી
હા મેાઈ સુનું છે એક વટે એક બરગુદરું પેડ છે મતલબ દલો કઈ બીઘા ફેલેલો હ.
એક પેડ.
હા બરગદ નું પેડ હ એક
હા હ.
હા જો સાાયદ કઈ ભેગા ફેલ લોકો કતરોું ભીગા હો એવું મને ધ્યાન ન પર મતલબ
તો તમને તમને દેખ્યો કોની છે-
દખ્યુંન.
સાવજ હા ના બરગદ તો પેડ તો ફેલ જ આવે મીી જડા
હા જેડા
જ હ ગળતોય જ આવે છે
હમ‌
પ ક
ખુબ સારું પાણી છે વટે એને જગા જગા થેખું પી નજર ગુમાવો તોોડ પાણી જ ભર્યું છે.
હા પાણી તો ઘણુંય છે અહં ઝરના પણ ઘિરે છે
હા ગિરેજ ન ભી માંધ તો દેનો મોસમ છે ઉટે
હા.
હ બારશહે બા તો દર્શન બંધ વહી જાય છે એ
હા ક કવા જંગલ હન પાછ જંગલી જાનવરો મ ભી રેવે છે થાગે સાાગે ્યાં લઈએ દર્શન બ હો જાવ
હા.
બરોબટે ખેડથી લઈને ગયા છે બસ.
ની બસ તો નની જ આવે છે એટે
ઓ
એ છોટી ગાડીિયા હ ટુરિસ્ટ વાળી ગાડીિયા છે બે જઈ શકે બાકી બસ તો ન જ આવે છે એ. મહને નની જવે
હ સારું છે સારું. રાાસ તો સહી નહી હોવેગ જે
હા ઉબડ ખબડ છે પૂરો. પહાડા કાટીી કાટીીને તો રસ્તા બણાયા જૈન.
હા જંગલી રાસ્તા તો હોવેશે એ ઉગડ ફાપડી હોવે છે.
હમ તમે બી જાજોવાને
હ છે બટ ઊંડ કોની જાણી હા એ ઘરે થોડું કમે એવે છે. કામ કર્યા છે કાર્યકર્તો
ઠીક છે.
અગલી બ જગ તમે પણ આવજો સાગે
હા જરૂર જરૂર ચલાંગ
હમ. ઠ સુના જો મે સુન્યું એક થાકે બટા બસ ચારી છે પાચી જોગણીિયા માતા કે
હા જોવની મા કે જારી છે ભરારી એટું ખુબ સારી બસા લગાવે છે એટના
હા હા મેં સુણ્યું છે ગ સાઈડ ઘણી ભસા લાગે છે એવો સારો ખર્ચો મણા બસા અલગ રહેેવે છે.
હા સબ ખર્ચો ઓણાકો જ છે આપને તો બસ જાણો છે.
મેં સોચ રહી હું ઘણી બાર મુું દેખા વિચાર કર ના જઉં છે દેખલું એ બહારને દર્શન વે જાય છે.
હા મેં બી નહી ગઈ જોનેમાં તો તો એક વાર
તો તમારો વિચાર વ તો તે ગર વિચાર કરને કજો મને બછ સાથમે ચાલ
હા મેં તો સોચ રહ્યો જઉંગા કે બારિશ વગેરે નહી પાણી નહીં પડ્યો છે. તો જાઉંગા
્છા કા પાણી પડ જાય ને પછી કે ખેતામાં કામ કરનું છે કઈ
ખેતામાં તો નહી કરનો છે પર
તું ક્યાં કરનો છે.
કઈ નની કરનો છે.
તો પાણી પડવુંમ તો આા કે ર સમસ્યા વહેરી છે.
કઈ સમસ્યા તો કઈ કોની છે ફરવા ન
ના ના ઘટી સમસ્યા વહેતી છે એક તો બતાવો માય દે હાલ નિકાલ દેવા હોય કો પછ સાગે ચા મજા મે દુજી તો પાછ જવાી દર્શન કરવા સાગો જ પા એજ આવે હાાઈ મારે ઘર પ કઈ વેર્યો છે જ તો પણણી બેન અ્ા દર્શન કરવા ભી દેખલો કઈ મતલબ કોને છે.
હા સાચી વાત છે જી તો પાછે કો પાછેને
દર્શન કર જ હાર્યા તો હ ભક્તિ પૂરો મને ભગવાન ને લગાણો જ પડે છે.
હમ સાચી બોલો છે.
તમે તો પછલી બાર ગયા છે કોની ગયા
નહી મેં તો નથી ગઈ
તો તમારે મોટાાવેન ગયા છે પણ ને.
હા અમારે મોટા બેહેન ગયા છે મોટા બેહેન એના મમ્મી ને ગયા પિછલા સાલ
અચ્છા સર તો તમે કેમ કે ની ગયા છે.
મે અટે નથી થીક.
અચ્છાના. ગાડી કયાં શું જારી તમારે સાસરે શું જારી પયર માં શું.
ને બિહારમાં જઈ ર
સારું છે અછા તમે સાસરે હોવોગા છે.
હા
સારું છે હા જો ઘણીબ સાગે તલંગર છે.
હા જરૂર.
મે ગઈ હું દર્શન કરવા કઈ સાલ હો ગયા છે હા મેં સાસરા માં આઈ હું.
હમ ઠીક છે.
હમ. દીકરી કે છુટિયા ખતમ થઇ ગઈ તો વિલે ભી સ્કૂલ જાણું છે. એયા લ આઈ હું સાસરે.
ઠીક છે અ બધું સારું છે.
હા બધું સારું છે. હું શણઉ છું.
ઓ તમારી ડિગ્રી નું નામ કઈ છે.
હું મારા ઢગલી નામ આપ જો બોલાવો જોઈ છે. કોય ચીકુ કેવા ચીખી કેવા મનુઈ કેવા લડ્ડુ કેવા. ઘણા નામ છે. ના આમ તો ઈ ખ્વાઈશ છે પણ વાક્ય સબ મન્નત મનત મન્નત નામ રાખ લું છે બાકી જન્મ નામ તો ઈું ખઈશ છે
હા બડિયા છે ખ્વાહીશ ભી.
અરે મ સુંચો ખાઈશ નામ તો ભ દેવો ગુડા મનક લે ભાઈ કોને આવે છે.
હા સાચી વાત છે વારશ તો બોલની નહી આવે છે એમાં ક.
સાચી વાત છે ફાઈશ ન તો ખુશી વેજ આવે છે પછી.
હમ.
એ લઈ મે સોચો મન્નત રેવા દોજો એક ખાઈ છે ને મન્નત. ના દોન કો જ્યાદા આંતર કોની ચ તો યાર મતલબ મે.
હમ.
કહી આ દ.
હા બડિયા છે મન્નત ભી.
હા પણ માને તોવું ગણ છે ના કીધોયો નામ તો દેખલો. મુસ્લિમ નામ છે પણ મેં ના કોની મુસ્લિમ નામ કોની છે એ તો પંજાબી નામ હ.
ચાલો ઠીક છે એવા. ભે ગયો ટાઈમ ભી ભેગયો છે હા થઈ ગયો.
કેટલી કુલ થઇ ગઈ તમારે.
નઈ મારે તો થઈ નહિ એમ ત્યારા.
સારું છે.
તમારે.
હા તો થઈ ગઈ ને અઠાર કોલ થઈ ગઈ,
બડિયા છે,
સાક્ષ
હ ઠીકે આવજો.
જરૂર,